હલો. હેલો શું કરી રહ્યા છો ભાઈ?
કઈ નઈ હમણાં બેસી રહ્યા છે તમે કેમ છો મજામાં ને!
હા એકદમ મજામાં છીએ હું તમને એમના એના માટે ફોન કર્યો કે હાલમાં જે ડિજિટલ પેમેન્ટ આવી રહ્યું છે. તે એના વિશે તમને કઈ કશું નોલેજ છે? ડિજિટલ પેમેન્ટ શું છે? કેવી રીતે કામ કરે છે? તમને થોડી ઘણી માહિતી છે એના વિશે!
હા હમણાં જ અમે ડિજિટલ પેમેન્ટ વિશે થોડુંક જાણ્યું છે. કેમકે અમારે ત્યાં એક કરિયાણાની દુકાન ચાલે છે જે જેમાં તે અમને કેશ ની જરૂર વધારે પડે છે. અને છૂટાની જરૂર વધારે પડે છે. જેના લીધે અમારે કોઈ પણ ગ્રાહક આવે ત્યારે પેલા અને છૂટા એ લોકો પણ રહીને તો બહ ગડબડ પડે છે. કે અમે ભૂલી જઈ છેએ કોઈ ઘણી વાર આપવાના કે લેવાના પણ ભૂલી જાય. છેએ જેના લીધે થોડીક પૈસાની ખોટ પણ જાય અને વધી પણ અમુક જાય પૈસા અમે પછી પછી ધીરે ધીરે ડિજિટલ પેમેન્ટ પેમેન્ટ વિશે જાણ્યું અને અમે પછી ડિજિટલ પેમેન્ટ ફોન પે ઇસ્ટમાલ કરવા લાગ્યા પછી ગ્રાહકને ગ્રાહકોને ધીરે ધીરે જણાવ્યું અમે કેશ આપ કે ડિજિટલ પેમેન્ટ કરવાના ડિજિટલ પેમેન્ટ તો અમે એમ ક કે ડિજિ- પેમેન્ટ અમને કરી દઉ જેના લીધે આમ ખૂબ જ સારું પડે છે. અને ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ જરૂરી છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને તમે જે જણાવ્યું તે એ પણ ખુબ જ સરસ મને સારી માહિતી લાગી કે આપણે કોઈ દુકાનમાં આવ્યા હોય તો એના પાસે પૈસા નહી હોય તો એ લોકો કોઈ વાર કેશમાં વધુ પૈસા આપી જાય છે. અથવા તો કોઈ આપણી પાસે છૂટા નહી હોય તો આપણે અમુક ખોટ ખાઈને પણ એ વસ્તુ એ લોકોને વેચવા પડે છે. કારણ કે ગ્રાહકોને સંતોષ આપવો એ વેપારીની પૂર્વ શરત જેવી ગણે છે. અને મેં પણ જે અમારો ધંધો છે જે ઉનાળાની એટલે કે અમારે શું ધંધો છે કે જે ટીવી, ફ્રીજ, એસી અમે એ બધું અમારા ધંધો એનો ધંધો કરીએ છીએ. હ ઉનાળાની રૂટો આવી ગઈ છે. અને એને જે અમે આ જે ટીવી, ફ્રીજ વેચીએ છેએ તેની કિંમત ઘણી વધારે હોય છે. એટલે કે દસ, પંદર હજાર વધારે હોય એમ વધારે હોય છે. તેથી અમારે એ બધા ન જે કોઈ ગ્રાહક આવે તો એની સાથે વાતચીત કરવામાં અને કેશ ગણવામાં એમ ઘણો એવો સમય પસાર થઈ જાય છે. તો અમે પણ મુંજાયા હતા એના કારણે શું છે કોઈ આપણે જયારે ઘણા બધા ગ્રાહકો આવી જાય ત્યારે અમે એક એટલે કે બીજા ગ્રાહકો સાથે વાતચીત કરી શક્યા નથી એક ગ્રાહક સાથે વાતચીત કરવામાં ઘણો સારો સમય પસાર થઈ જાય તો જે નવા ગ્રાહક હોય છે. તે બીજે કશે દુકાનમાં અથવા તો ઓનલાઈન શોપિંગ કરી લે છે, જેના કારણે અમને થોડો ઘણો મુસીબતોનો‌ સામનો કરવો પડતો હતો. ‌પરંતુ આ ડિજિટલ પેમેન્ટ આવ્યું અને મને જે ઓનલાઈન અને જે અમારા ઉપરી જે ગ્રાહક મંડળ તે અમને જાણવા મળ્યું કે આપણે શું કરવું જોઈએ અને ડિજિટલ પેમેન્ટ કેવી રીતે ઉપયોગ કરે છે. ત્યારે અમને નવું લાગ્યું કે એવી તો શું વસ્તુ છે કે જેનો ક્યુ આર કોડ સ્કેન કરીને આપણે એક ખાતા માંથી બીજા ખાતામાં માત્ર દસ કે બાર સેકન્ડમાં આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ. તેથી, કારણ કે, પહેલા શું હતું કે બેંકમાં ઘણી પૈસા ઉપાડવા માટે ઘણી બધી લાઈનો ઉભી રવા પડતું હતું. અથવા તો, એટીએમ દ્વારા ઉપાડવામાં આવતું હતું. અને એમાં પણ વધાર સમય પસાર થઈ જતો હતો. પરંતુ આ ડિજિટલ પેમેન્ટ ના લીધે સમયમાં પણ ખૂબ જ ઘટાડો ઘટાડો થયો છે. એટલે અમે ડરી ગયા હતા, પણ મન તો પછી અમે અપનાવ્યુંને હાલમાં તો અમે બધા ગ્રાહકો, કોને દસ થી પંદર વીસ, મિનિટમાં એ લોકો સાથે વાતચીત કરીને એ લોકોનું પેમેન્ટ પણ લઈ રહ્યા છે. એ અને અમને ગમ્યું પણ છે. તમે શું છે તમે જે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરો છો. તેના ફાયદા તો તમે જાણ ઉગતા સૂતા ની પણ કોઈ આડસ, પર હશે ને તો તમને કોઈ વાર આડઅસર થઈ છે તો અરી સાથે
હા મારી સાથે એવું જ થયું કે અમે અમે એક વાર વધુ પેમેન્ટ લઈ લીધું અને તે તે પેલું માં નોંધાયું ન હતું કે ઓનલાઈન પેમેન્ટમાં કેને પેમેન્ટ કરી રહ્યું કે તે પણને ખબર પડી પોલીસ કેસ અને આ ગ્રાહક હું પેમેન્ટ આપી દીધ તો પણ તેઓ ન માને એ લોકો વધારે પૈસા પેમેન્ટ કર્યું હતું એટલે જેના લીધે અમારે પહી બેંક સ્ટેટમેન્ટ કાઢવા પડ્યું તેમાં ખબર પડી કે ગ્રાહકે પેમેન્ટ કરેલું હતું અને પછી ડિજિટલ પેમેન્ટ એમ તો સારું છે પણ જેના લીધવક ન હોય જ કોઈ પણ વિષય હોય તો નેટવર્કની પ્રોબ્લેમ હોય તોટલ પેમેન્ટ ન થાય છે અનેજલ નેટવર્ક પર જ આધાર છે જો નેટવર્ક સારું ના આવશે તો ડિજિટલ પેમેન્ટ અટકી જાયશે જો કોઈ નોકરી કરતું હોય તે તેમનો કોઈ પણ પગાર કે એવો થતો હોય ત્યારે પગાર જો તેઓ અટકી જાય તો ખુબ જ મગજ મારી પડે છે અને તેના લીધે ડિજિટલ પેમેન્ટ એમ તો સારું છે પણ એમ સાવચેતી રાખવી જરૂર છે.
હા તમારી વાત સાચી છે પગાર પણ હાલમાં તો શું છે હવે ગામડાઓમાં કે શહેરોમાં તમે જ્યાં પણ રહો ત્યાં તમારોું પગાર તો ઓનલાઈન ખાતામાં જ આવે છે એટલે ડિજિટલ પેમેન્ટની જે સેવા છે તે મને એમ તો ગમે છે કારણ કે એના દ્વારા પૈસાની લેવડ દેવડમાં પણ વધે છે આપણેે કસે પણ ગયા હોય દરેકથી આપણે દરે કોલેજ માટે નીકળીએ હોય કે અથવા તો કોઈ વિદ્યાર્થી હોય તો ઘરથી નીકળએ હોય અને કેશ લાવવાનું ભૂલી ગઈ હોય તો તેના પાસે જે ફોન હોય છે તેના દ્વારા એ બસની ટિકિટ અથવા રેલવે ટિકિટ અને કોઈ પણ હાલમાં તો જે આપડ રેપિડો પણ બુક કરી શકી છી એમ બુક કરી શકે છે અને ફોન દ્વારા જો ઇન્ટરનેટ ની સેવા સારી એવી ઉપલબ્ધ હોય તો આપણે આપણા ખાતામાં જો પૈસા હોય તો આપણે હાલમાં સ્વીગી અને ઘણી બધી એવી એપ્સ આવી ગઈ છે જેના પરથી આપણે જમવાનું પણ ઘર બેઠા ઓર્ડર કરી શકીએ છીએ તો મને ખુબ જ સારી બાબત લાગી. અને હું તો ઘણી વખત એવું થયું છે કે મારી ઘરના જે સગા સંબંધીઓ એટલે કે મારી ઘરના જે મમ્મી પપ્પા લોકો છે તેઓ સગા સંબંધીઓ ત્યાં ત્યાં જાય તો ત્યારે હું સ્વિગી અને બીજી બધી એપનો ઉપયોગ કરીને પછી ખાવાનું ઘરે મંગાવી લઉ છું અને એ જ ઘરે ખાવં છું અને ખુબ જ મજા પણ આવે છે ત્યારે પણ હું ડિજિટલ પેમેન્ટ દ્વારા પેમેન્ટ કરી દઉં છું એટલે મને ડિજિટલ પેમેન્ટની ખુબ જ સારી લાગે છે તમે શું છે કોઈ વાર જમવાનું કે પછી અ કોઈ પણ વસ્તુ જેમ કે ટીવી ફ્રીજ અને બેટ બોલ ગમે વસ્તુ એટલે કે જે સારી વસ્તુ હોય છે તે તમે ફ્લિપકાર્ટ, એમેઝોન પરથી મંગાવ્યું છે, અને શું તમે પૈસા કેશમાં આપ્યા છે, કે ઓનલાઈન સેવા દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા છે.
હા હો અમે પણ ઘણી વાર એમ તો સ્વિગીનેને એવ ઇતેમાલ કરે છે અને ઓનલાઈન ખરીદીનો પણ ઇસ્તેમાલ કરે છે, અને તેમાં અમે ઓનલાઈન પેમેન્ટ કરી હતી તો ફિફ્ટી પસે ડિસ્કાઉન્ટને એવું આવે છે એથી ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છેના કેમકે આપણા પૈસા બચે અને જેના ના લીધે આપણના સમય અને શણ વચ્ચે ઘેર બેઠ વસ્તુ આવી જાય છે અને આપણા પૈસા પણ અડ જાય છે લ આપડણે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ જરૂરી છે અ અમે પણ ગ્રામજનોને જણાવ્યું કે તમે પણ અ ઓનલાઈન પેમેન્ટ ન વધુ ઇસ્માલ કર્યું જેમ કેમ કે અમારા ગામમાં પેલા ચોરીના પ્રમાણ ખુબ જ વધી ગયા હતા જેના લીધે અમારા ગામડામાં પછી અમે પછી બધાને કીધું કે તમે ઓનલાઈન પેમેન્ટ વધુ ઇસ્તેમાલ કરો તેથી ચોરીનું પ્રમાણ પણ ઘટી ગય છે અને તે જરૂરી છે કે ઓનલાઈન પમેન્ટ વાપરવું
હા ખુબ જ તમે જે જણાવ્યું તે પણ સાચી વાત અમે પણ અમારે ત્યાં જણાવ્યું લોકોને કે જો તમે કેશ ના રાખશો તો કેશ પૈસા ફાટી જવાનું અથવા તો વરસાદ આવે તો પીલળી જવાનું અથવા પાણીમાં ભીનાઈ જવાનું અથવા તો ચોરી થઈ જવાનો ભય રહેલો હોય છે થી આપણે શું કરવું જોઈએ હંમેશા માટે હંમેશા એટલે થોડાક પૈસા ઓનલાઈન પણ રાખવા જોઈએ અને કેશ પણ રાખવા જોઈએ તેથી ચોરીનો પ્રશ્ન તો હલ થઈ જાય છે કે ઘરમાં કે કશે આપણે ફરવા ગ ત્યારે ચોરી થઈ જ અને સંભાવના ઓછી થઈ જાય છે પરંતુ મારી સાથે એવો બનાવ બન્યો છે કે અ શું છે કે અમે ગામડા વિસ્તારમાં હા ફરવા ગયા હતા ત એવો પણ બનાવ બન્યો હતો કે જે અમેઅ પૈસા ટ્રાન્સફર કરવાના હતા તેમાં અમારા અમુક જેટલા પૈસા અકાઉન્ટ માટે ટ્રાન્સફર થઈ શકે ગયા ના હતા કારણ કે અમારે ત્યાં નેટવર્કની સેવા ઉપલબ્ધ ન હતી જેના કારણે અમે ઘણી બધી મુસીબતોનો સામનો કર્યો હતો શું તમે કશે ફરવા ગયા છો અને તમે કોઈ એવા મુસીબતનો સામનો કર્યો છે
હા હા હું પણ એક જ વિસ્તારમાં ફરવા ગયા હતા ઓનલાઈન પેમેન્ટ કરવા કર્યું પણ તા નેટવર્ક અ પાસે કેશ પણ ન હતું એટલું કે અમે તેના પૈસા ચૂકવી શકતા એટલે ઓનલાઈન પેમેન્ટ નેટવર્ક પર આધાર હોય છે જેના લીધે આપણે નેટવર્ક સારું હોવું જોઈએ અને ઓનલાઈન પેમેન્ટ થઈ શકતું નથી
હા એ વાત તો સાચી જ છે આપણે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરતા ખુબ જ સાવચેતી રાખવી જોઈએ કારણ કે હાલમાં ઓનલાઈન પેમેન્ટની જે સેવા વધી રહી છે અને કોમ્પ્યુટરના હેકર્સો પણ વધી રહ્યા છે જો આપણી કોઈ વાર આપણા ખાતામાંથી અથવા તો જ્યાં ચોરી થઈ જવાનો રહેલો હોય છે એટલે આપણે હંમેશા સાવચેતી રાખવી જોઈએ અને ઓનલાઈન પેવાની પેમેન્ટની સેવા આપણે ફરવા જઈએ ત્યારે બ ઘણી બધી ઉપયોગી થઈ પડે છે કારણ કે આપણે જો કોઈ વિદેશોમાં અથવા આપણે કોઈ પણ દેશની બહાર અથવા દેશની અંદર ફરવા જઈએ ત્યારે જો આપણે બધું ઓનલાઈન જોઈ શકીએ છીએ અને જરા કે આપણે કશે બહાર જવાનું હોય તો ત્યાંના હોટલમાં કેટલા દિવસ રહેવાનું અને ત્યાં શું ખાશું એ બધું ઓનલાઈન આપણે ઓનલાઈન માધ્યમો દ્વારા જોઈ શકીએ છ છે અને ખાવાનો ઓર્ડર પણ કરાવી શકીએ છીએ તેઓ આપણે ઘર બેઠા જમવાનું પણ આપી જાય છે થોડો ઘણો ચાર્જ વધુ ચૂકવવો પડે પરંતુ આપણને સારું એવું જમવાનું મળી રહ્યો છે અને પ્લેનની ટિકિટ ટ્રેનની ટિકિટ અને જે આપણે બસની ટિકિટ હાલ માટે રેપિડો પણ ઉપલબ્ધ થઈ ગઈ છે રિક્ષાની ટિકિટ બધું જ આપણે ફોન દ્વારા ઉપયોગ કરી શકીએ છીએ અને નાના નાના વેપારીઓ મોટા વેપારીઓ તો ઓનલાઈન સેવાનો ઉપયોગ કરે છે પરંતુ હાલમાં તો જે લારી વાળા હોય છે જે ઠેર ઠેર જઈને ફેરિયાઓ હોય છે જેવ વેપાર કરે છે એવો પણ ડિજિટલ પેમેન્ટ તરફ આગળ થાય છે કારણ કે ડિજિટલ પેમેન્ટને કારણે લોકો પોતાની પાસે કેશ પૈસા રાખવામાં અચકાતા હોય છે અને રીઝલ ખાતામાં જ પૈસા રાખતા હોય છે તેથી મને તો ખુબ જ ગમે શ તમે આવું કોઈ વાર કશે બહાર ફરવા મળી ગયા હોય અને પ્લેન ની ટિકિટ ટ્રેન ની ટિકિટ એ તમે ઓનલાઈન માધ્યમ દ્વારા બુક બુકિંગ કરાવી છે
હા એ હું એક વાર અ ક ગયો હતો ત ટ્રેનની ટિકિટ બુક કરાવી તો અમે ઓનલાઈન ટિકિટ સસ્તી હતી અને ત્યાં જાય તો ટિકિટ લાઈનમાં ઉભરવાનું અને ડિસ્કાઉન્ટ પણ હતા એટલે તેના લીધે ટ્રેનની ટિકિટ ખુબ જ સસ્તી પડી હતી
હા ચાલો તમારી સાથે મને ડિજિટલ પેમેન્ટની વાત કરીને ઘણું બધું શીખવા મળ્યું મને આશા છે કે તમને પણ મારે પર ઘણું બધું શીખવા મળ્યું હશે
હા હા.
કઠ